નમસ્તે.
હા મિત્ર તો મિત્ર બધું સારું છે ને? અ તબિયત નેવ.
હા બધું સારું છે.
હા તો મિત્રો આજે આપણે એક એવો ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે આપને ખુબ જ ઘણો મહત્વનો છે, એ છે મિત્રો જે સરકાર દ્વારા આપવામાં આવતી યોજનાઓ તો એના વિશે થોડું. બસ જણાવજો ને.
હ આપને આપણને ઘણી બધી એવી યોજનાઓ પૂરી પાડવામાં આવતી હોય છે, જેમાં કેટલીક ખેતી યોજના હોય છે કે શિષ્ય શિષ્યવવૃતિ યોજના હોય છે અને એવી ખેતી માટે પછી, ગરીબોને એવી સેવા પૂરી પાડવા માટેની યોજના પછી. ઘર હર ઘર તિરંગા યોજના એમ કેટલીક એવી યોજના હોય છે, કે આપણા ગરીબોમાં એ લોકો વંચિત નથી. પણ તે લોકોને આપણે વંચિત કરવા જોઈએ કારણ કે એ લોકો જો યોજનાઓમાં ભાગ ભજવે તો તે લોકોને પૂરતા પ્રમાણમાં અનેક પ્રકારની વસ્તુઓ પ્રાપ્ત થઈ શકતી હોય છે. એમાં જેમ કે કેટલીક ઘર આવાસ યોજના હોય છે. તેમાં કેટલાક ગરીબો એવા હોય છે કે તે લોકોને એ લોકો ઘર બાંધી શકતા નથી પરંતુ અડધી રકમ સરકાર આપવા માટે તૈયાર થતી હોય છે. અને તેમાં આપને વા માટેવી આપતી હોય છે એટલે આપ એવી બધીયોજનાથીચ થવા માટે થોડું આપ શિક્ષિત પણ હોવું જરૂરી હોય છે. અને કેટલાક એવા લોકો હોય છે તે લોકો આપણે ધન રાખું જો. અને માહિતી પ્રાપ્ત કરવા માટે એવી બધી માહિત કાર્યકર્તાઓથી વંચિત રહેવા જરૂરી હોય છે.
હા મિત્રો તમારી વાત સાચી છે. કારણ કે આ આપણે જો તોણી બધીયોજ સરકાર દ્વા બહાર પાડ આવી છે. જેમ કે પ્રધાનમંત્રીવાસ યોજના પ્રધાનમંતસ યોજના એવું છે કે જે પણ જે હોય એટલે એ લોકો રહેેવા માટે સારુંકા ન હોય તો આપણે આ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી દરેક દરેક દરેક જગ્યાએ આજે આપણે જોવા જઈએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ઘરો જોવા મળે છે એ પણ પાકા. એને અઢી લાખ કે અઢી લાખ કે કેટલી કે દોડ કે અઢી લાખ જેટલી રકમ આપવામાં આવે છે. અને એમાંથી ખૂબ સરસ અને પાકું ઘર પાકું ઘર બનાવવામાં આવે છે. આ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી મિત્રો આજે એટલી બધી સહાય મળી ખૂબ જ ગણી. અને મિત્રો હવે આપણે જોવા જઈ ડિજિટલ ડિજિટલ ગુજરાત દ્વારા જે શિષ્યવૃતિ આપવામાં આવે છે એ કોલેજ હો કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ગણી એટલે ખૂબ જ ઘણી મહત્વની. સ્લરશીપ હોય છે જે પણ વિદ્યાર્થીઓ પોતાની ફી ભરતા હોય છે અને એ લોકોની અડધી અડધી અડધી આપણે જે કમાણી કરતા હોય છે. એ ફીજ ભરતા હોય છે પરંતુ મિત્રો જે ડિજિટલ ડિજિટલ ગુજરાત દ્વારા જે સ્કોલરશિપ આપવામાં આવે છે, એનાથી ખૂબ જ ઘણી વિદ્યાર્થીઓની રાહત મળે છે. અને એક બીજી બીજી છે કે જે એનએસપી એનએસપી એટલે કે નેશનલ સ્કોલરશિપ નેશનલ સ્કોલરશિપ દ્વારા પણ એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આવે છે. એનાથી એ લોકો આગળ ખૂબ જ સરસ અને યોગ્ય રીતે ભણી શકે છે. અને મિત્ર જોવા જઈ જો આપણે જે ગામડા વિસ્તારમાં છે એવી જગ્યાએ મિત્ર જે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીી એટલે વીમા વીમા હોય એટલે કે ખેતી માટે એટલે ખેતી માટે પણ કેટલી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. હે પીએમ કિસાન યોજના હ છે, જેના તકે જેના થકી જે જે ખેડૂત હોય એ લોકોને કેટલીક વસ્તુઓ લઈ તો એ લોકો વસ્તુ પર સબસીડી આપવામાં આવે છે. ધારો કે ધારો કે એ ખેડૂત જે પણ વસ્તુ લે એમાં પચાસ ટકા કે સિત્તેર ટકા જેટલી સબસડી આપવામાં આવે છે. એથી ખુબ જ ઘણો લાભ પણ મળે છે. અને હવે જોવા જઈએ તો જે જે પણ એટલે કે છોકરીઓ જે અભ્યાસ કરતી હોય એ લોકોને સાયકલ આપવામાં આવે છે. એનાથી પણ ખુબ જ ઘણો લાભ થાય છે મિત્રો તો તમે પણ જણાવજો.
એકદમ બરાબર છે. કારણ કે એવી બધી જે યોજનાઓમાં કેટલીક બધી લોકોને સુવિધાઓ મળતી હોય છે પરંતુ તેમાં જે સુવિ મળતી હોય એની પાછળ કેટલા ખર્ચો થતો હોય છે અને તેમાં કોણ કેવા કાર્ય કરતા હોય આપણને એ સેવાઓ પૂરી પાડતા હોય છે તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે, કેટલાક જગ્યાએ તો એવી સુવિધાઓ મળતી હોય છે છતાંય લોકો પાસે એવી સુવિધા લોકો પાસે સુધી જતી નથી. તેનું કારણ છે કાળા બજાર અને કા ચોરી કરવાની પૈસા ચોરી કરવાની કેમ કે કેટલાક અધિક કારીઓ એ યોજના પૂરી પાડતા લોકોને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી શકતા નથી અને એ લોકોના પૈસાઓ એ લોકો પોતે લઈ લેતા હોય છે અને એવી યોજનાઓને ખાલી પત્રકમાં જ દર્શાવતા હોય છે. પણ એને ખરેખર એવી વાસ્તવિકમાં દર્શાવી શકતા નથી એટલે એવું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે એટલે જે પણ ગરીબો માટે ઘરો બનાવવામાં આવતા હોય છે અને એ લોકોની સેવા પૂરી પાડવામાં આવતી હોય છે તેમાં કેટલાક સાથ સહકારમાં સહકાર સરકાર આપ આપણને કેટલાક એવી સુવિધાઓ પૂરી પાડતી હોય છે તેમાં કેટલીક રકમો પૂરી રકમો આપવામાં આવતી હોય છે કે આટલાક રકમોમાં એટલાક ઘરો બનાવવામાં આવતા હોય છે અને ના લોકોની સેવા આપવામાં આપવા પડતી હોય છે પરંતુ એ સેવામાં હાજર આપેલી રકમ જ એ લોકો અધિકારી લોકો જ એ લોકો ચોરી કરી કે પોતે લઈ લેતા હોય છે એટલે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે એટલે એવું ના થાય. એના માટે આપણને પણ થોડું શિક્ષિત રહીને અને રાખીને અને તેમજ આપણા જે પણ હક હોય છે તેમ ગણી હો છે. એ આવું તેના માટે એવા ઉચ્ચ પદ પર પણ એવા સારા અધિકારો બેસાડવા જોઈએ કે તે લોકો ગરીબની સહાય કરવા માટે ઉપલબ્ધ થતા હોય છે અને વારંવાર ગરીબ થયલી ભૂલો કે પછી જરૂર પણ ધ્યાન રાખતા હોય છે આજના સમયમાં એવા જગ્યાએ ગરીબો લોકો ઝોપડા પાડીને રહેતા હોય છે એ લોકોને કેટલીક સુવિધાઓ મળ પણ હોય છે પણ તે લોકો સરકાર દ્વારા પણ ઘરો ઉપલબ્ધ કરવામાં આવેલા હોય તે લોકો એ લોકોને આપતા નથી અને એ લોકોએ જે પણ ઘરો બાંધવામાં આવ્યા હોય છે કો જે પણ પ્લોટો તૈયાર કરવામાં આવેલા હોય છે તે લોકો એ ખાનગી રીતે ચલાવવામાં આવતા હોય છે જેમાં પૈસા કમાવાના કારણે એ લોકો ગરીબોને આપતા નથી અને એ લોકો કાળા બજાર કે કાળા ધંધા કરીને એમાં એ લોકોમાં પૈસા પૈસા કમાવતા હોય છે જેમાં કોઈ પણ વ્યક્તિ અહીને મહિનાનું કે પછી વર્ષનું ભાડું નક્કી કરીને લોકો બજાવતા હોય છે એવું ના થવા જોઈએ અને એ જે પણ ગરીબનો હકનું હોય છે તે ગરીબના ઘરને હોય છે તે લોકોને આપવું જરૂરી હોય છે એટલે તેનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે.
હા મિત્ર તમારી વાત તદન સાચી છે પરંતુ મિત્ર આપણે જોવા જઈએ તો ભારત સરકાર દ્વારા એટલી બધી યોજનાઓ જે બહાર પાડવામાં આવી છે પરંતુ મિત્ર આજે પણ જે અંતરિયાળ અને ડુંગર વિસ્તાર હોય ત્યાંના જે ખેડૂતો હોય એ આ આ યોજના થી વંચિત એટલે કે વંચિત હોય છે એટલે કે એ લોકોને ખબર ના હોય કે કઈ યોજના છે અને કઈ યોજનાથી આપણને લાભ મળે પરંતુ જે ગામડામાં એ લોકો સરપંચ હોય એ લોકો પણ એ એક ગામડાના જે તે પહોચાડતા નથી અને એમાંથી જે પૈસા મળે એચ જે હોય જે નેતા હોય એ લોકો ખાઈ જતા હોય છે પરંતુ એ લોકો એ વિચ જે આપણે નેતા શું કામ બનેલા નેતા એટલે કે પ્રજાની સેવા કરવા પરંતુ એ નેતા નેતા હોય કે સરપંચ હોય એ લોકો પોતાનો પોતાનો જ વિકાસ કરે છે અને ગામડાનો વિકાસ કરતા નથી આજે જોવા જઈએ તો બધી જ જગ્યાએ નવી નવી ટેકનોલોજી ધરાવતી જે પણ જે પણ આપણી યોજના હોય એ આવી છે પરંતુ એ આપણે ગામડા સુધી આવતી નથી પરંતુ એ આપણે જે સરપંચ હોય એ લોકો આ પેસા ખાઈ જતા હોય છે અને આનાથી ખૂબ જ ઘણું ખૂબ બઘું નુકસાન થાય છે કારણ કે, જો સરકાર આપણને આટલી બધી યોજના આપે અને એ યોજનાનું જો યુઝ સરખી રીતે યુઝ ના થાય એટલે કે એનો લાભ ના થાય એ નકામ યોજના કહેવાય તો શું મિત્રો તમારા વિસ્તારમાં આવી યોજના લાભ મળતો રહે છે
અમારા વિસ્તારોમાં પણ કેટલાક એવા લોકો હોય છે કે તે લોકોને ઘર બધ ઘર હોતા નથી તે લોકોને સરકાર દ્વારા સાથ સહકાર અને બધાના સત્તા દ્વારા એ લોકો લોકોને ઘર પૂરા પાડવામાં આવ્યા છે એ લોકોને પૂરતા પ્રમાણમાં ઘર માટેની સેવાઓ પૂરી પાડવામાં આવી છે અને કેટલાક જગ્યાએ તો પ્લોટો બાંધવામાં આવ્યા હતા કે તેમાં લોકો રહી શકે મફતમાં કારણ કે બધ સરકાર ન હોવાથી એમાં કોઈ પણ વ્યક્તિ કે જે લોકોનું ઘર કે રહેવા માટે સત નથી તે લોકો તેમાં રહી શકતા હોય છે એટલે આપણે પણ એવી કેટલીક જગ્યાએ એવા સરકારના પ્લોટો રાખવા જોઈએ કે તેમાં તે કો રહી શકતા હોય છે.
હા મિત્ર ત જે અમને આટલો કિંમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ અભાર મિત્ર, થેન્કયું મિત્ર.